હેલો હા બસ મજામાં તમે કેમ છો. હા તમે કેમ છો.
હું પણ મજામાં છું હા
હા હા હા હા શું બોલો શું કરતા હતામ
બસ કઈ નહી આવા બપોરનોો સમય હતો એટલે થોડી વખત આરામ કરતા હતા હવે જો હવે વરસા વરસાદ નો સમય ચાલી રહ્યો છે વરસાદમાં કેટલા બધા તહેવારો આવે છે નહી.
હા બહ જ બહજ તહેવારો આવે છે. ચવે તો મેન શ્રાવણ મહિનો રક્ષાબંધન બધા જ
હાજ હા શ્રાવણ મહિનો પછી રક્ષાબંધન
હા રક્ષાબંધ
પછી અમારે તો શ્રાવણ શ્રાવણ માસ માં પણ અમારે અહીંયા બે ત્રણ એવા તહેવારો છે જે ઉજમાય દિવાળી હોળ પછી ઇદ કેટલા બધા આપડા ભારત દેશમાં એટલા બધા અ બધા જ જાતિના લોકો રહે છે અને કેટલા બધા હા
હા ગણપતિ ગણપતિ માં દસ દિવસ ક્યાં નીકળી જાય છે ખબર જ નથી પડતી અહં ત્યાં દર્શન કરવામાં અને બધાના ઘરે ગણપતિ જોવામાં બધાના ઘરે દર્શન કરવામાં બાર પંડાલમાં દર્શ કરવામાં છોકરાઓને લઈને જવાની બહ મજા આવે છે ને
હા બિલકુલ દસ દિવસ સુધી આપડણે ગીત ઉત્સવ બધું એના સાથે મ્યુઝિક ચાલે એટલે ક્યાં નીકળી જાય એટલે ખબર જ નથી પડતી પછી જુદા જુદા પ્રકારનો આપણે પ્રસાદ ચઢાવીએ ધરાવીએ ગણપતિ બાપ આપને મોદક અને ઘરે જે આપણે હાથથી બનાવીને મોદક ચઢાવએ તો કેટલું મજા આપણને કેટલું સંતુષ્ટિ મળે અને કેટલી શાંતિ લાગે નહી. હલો અવાજ આવે છે.